કૃષ્ણ, કેમ છો?
જય શ્રી કૃષ્ણ, કેમ છો તમે?
હું પણ મજામાં. તમે કેમ છો?
હું પણ મજામાં છું. આજકાલ તમે બાર કેમ નથ દેખાતા?
અરે, બહાર શું ઘરના કામ જ પૂરા નથી થતા અને બહાર તો હમણાં જોવ કેટલો તાપ ગમી રહ્યો છે. ને કેટલું પોલ્યુશન થઈ રહ્યું છે, આપણા વાતાવરણમાં પણ કેટલું પોલ્યુશન છે. તો હવે અમ બહાર નીકળવાનું મન જ નથી થતું.
હા, એ તો તમે સા સાચી વાત કહી. હવાભી કેટલી પ્રદુષિત થઈ ગઈ છે. બહાર જતો અવાજ કેટલો. કચરો આમ તેમ પૈડો હોય પછી આપડ નામ શું છે? પાણી ભી કેટલું પ્રદુષિત થઈ ગયું છે.
સાચું કું છું આપડે આપણા ઉપયોગ માટે આપણે પ્રકૃતિ સાથે છેડછાડ કરીએ છીએ તો પ્રકૃતિ પણ જો આપડો એનો પ્રકોપ બતાવે છે. આપણે આપણા ઉપયોગ માટે આટલા બધા વૃક્ષોનું અ જંગલ ને જંગલ આપણે કાપતા જઈએ છીએ તો એનો અસર પ્રદુષણ ના તરીકે આપણે વાતાવરણમાં પણ જોવામાં મળે જ છે તો એને રો માટે પણ આપડણે કોઈને કોઈ પગલા લેવા જોઈએ ખાલી એ વૃક્ષો કાપવાથી જ નહીં પણ એને ઉગાવાનો પણ કોઈને કોઈ એક એવો અ આપણને એક એ અભિયાન ચલાવવો જોઈએ.
હા, એ તો તમે સાચી વાત કહી. હવે તો લોકો અહીંયા ના નાનું-નાનું ચાલવાનું હોય શોર્ટ ડિસ્ટન્સ હોય તો પણ લોકો બાઈક, કાર, સ્કૂટી એ લઈને જાય છે જયારે એ સાયકલ થી કા તો પછી ચાલીને પણ આ આપણે લાવી શકીએ છીએ એનાથી પોલ્યુશન વધારે થાય છે.
સાચું કહો છો તમે વધારે પડતા વાહનોનો ઉપયોગ વાહનોમાંથી નીકળતો ધુઓ એ પ્રદુષણ એ જો જોઈએ તો એનાથી એર પોલ્યુશન થાય પછી બહુ હોર્ન બજાવે છે આપણે અ તો પણ એનાથી નોઈસ પોલ્યુશન થાય કેટલા બધા પોલ્યુશન ના પ્રકાર છે જે આપડા નજીકમાં રહેલા વાતાવરણને કેટલું ખરાબ ડિસ્ટર્બ કરી નાખે છે.
એ તો તને સાચી વાત કહી. પ્રદુષણમાં હવે તો ઘણા બધા પ્રકારો આવી ગયા છે જેમ કે હવા, પાણી જમીન કા તો અવાજ ચારે આમાં નોર્મલ-નોર્મલ છે જો એ બધાને જ ખબર છે હવે હવા પ્રદૂષણ એટલે કે જેમાં જે આપડી આજુબાજુની હવા છે તે ગંદી હોય છે એ ગંદી કેનાથી થાય છે આપણે આ સ્કૂટરોના અ સ્કૂટરો માંથી જે નીકળે છે પછી ફેક્ટ્રીઝમાંથી જે અ હવા છોડ વામાં આવે છે ગંદી હવા છોડવામાં આવે છે તેનાથી આ હવા પ્રદુષણ થાય છે. પછી આ પ્રાણી પાણી પ્રદુષણ એટલે કે જે નદીઓમાં કારખાનાના જે પાણી હોય ગટરનું પાણી હોય તે જાય છે એના વજરથી આ અ પાણી અ પ્રદુષણ થાય છે જમીન કા તો પછી પ્લાસ્ટિક પ્રદુષણ એટલે કે આપડે વાપરેલા પ્લાસ્ટિક કચરો એ જમીનમાં દાટી જાય છે. પ્લાસ્ટિક તો ખબર જ હશે બધાને કે કેટલા ઘણા વર્ષો સુધી વર્ષો-વર્ષ સુધી એ નાશ નથી પામતું. જેનાથી ખેતી આપડી જે ખેતીની જમીન છે તે એકદમ આમ ખરાબ થઈ જાય છે અને જે હાવ અવ નોઇસ પોલ્યુશન જે અવાજ પોલ્યુશન જે કહે છે તેનાથી લા જેમ કે લાઉડ સ્પીકર છે, કોઈ હોર્ન બગાડે છે, જોરોથી માણસ અવાજ ચિલ્લમ-ચીલી કરે છે એનાથી નોઈસ પોલ્યુશન થાય છે.
સાચું કરું છું તમે તો બહુ સારી જાણકારી આપી કે બધા પ્રકારના પ્રદૂષણોને તમે મને ધ્યાન આપ્યું હોય તો બહુ જ સારું અને એના સાથે સાથે તમે જો જળ પ્રદુષણના માટે પણ વિચારી શકો છો કે આપણે પાણી આપણા બધી અવ કેમિકલ્સ એ છે એ બધું ફેક્ટરીઓ મોટી-મોટી જે ફેક્ટરીઓ છે એમાંથી જે કેમિકલને અ જે વિશેલી ધા વિશેલી ગેસો ન જે અ નીકળે છે એ બધી આપણે એનાથી આપણે અ વોટર પોલ્યુશન પણ થાય છે અને એર પોલ્યુશન પણ થાય છે તો એનું પણ આપણને ધ્યાન રાખવું જોઈએ અને જે આપડે બીચ ઉપર કે ક્યાંય પણ ફરવા જઈએ છે તો પણ આપણે તેવો આપણને પણ આપ આપણાથી જ અ થોડો આપણને એ સુધાર લાવવો બહુ જરૂરી છે આપણે જ્યાં ફરવા જઈએ છીએ ત્યાં આપણે એવો બધો આપો કચરો કરી દઈએ છીએ તો આપણને એ વાત ન ધ્યાન રાખવું જોઈએ આજ આપણે જયારે કોઈ ફોરેનની કન્ટ્રી બહારની કન્ટ્રીમાં ફરવા જઈએ તો ત્યાંના કાનૂન કેટલા સખત છે કે ત્યાં કોઈ કોઈ પણ બહાર થૂકી પણ નથી શકતું બહાર કોઈ પ્રકારની ગંદગી પણ ફેલાવી નથી શકતું તો આપણે બહારના દેશમાં જઈએ તો આપણે બહુ જ ધ્યાન રાખીએ છીએ પણ એ જ એની જગ્યા આપણે જયારે આપણા દેશ ની વાત આવે તો આપણેે થોડી એમાં લાપરવાહી બહુ વર્તી એ છે તો આપણા આપડા દેશના કાનૂન ને પણ આટલો સખત થવો જ જોઈએ.
હા એ તો તમે સાચી વાત કહી આપડે તો જો આપણે ઘણી બધી વસ્તુ કરી શકી જાય જેમ કે પ્લાસ્ટિક ના બદલે આપણે કપડાની થેલી વાપરી શકીએ છે પછી વૃક્ષો વાવે વાવે અને એની કાળજી લેવી જરૂરી છે. પાણી બગાડ પાણીને આપણેે બગાડ નહી કરવો જોઈએ પછી આપણે કચરો યોગ્ય જગ્યા પર ફેંકવો આમ તેમ ન ફેંકવો એથી આપણે પ્રદૂષણ ઓછું કરી શકીએ છે.
હા બિલકુલ સાચું કહો છો તમે એ તો આપણને કરવું જ જોઈએ.
હા અને મેં અને આ નામ તો છે હવે તો સ્કૂલ અને કોલેજોમાં પણ બધા બાળકોને પોલ્યુશન તેના બદલે પોલ્યુશન ના વિશે શીખ શીખવે છે. તે જેથી એ લોકો ભી જા ગૃત થાય છે.
સાચું કવ છું આપણને આપણા બાળકોને શિક્ષા આપવી જરૂરી છે કે જેનાથી એમને ભાન પડે અને એ આગળ પ્રકૃતિનો થોડો અ પ્રકૃતિના અ પ્રદૂષણ થવાથી એને થોડો બચાવી શકે આપણે જો આપણે નાના નાની ટેવો આપણે જો બદલીએ તો પણ આપણે એમાં બહુ મોટો બદલાવ લાઈ શકીએ છીએ જેમકે આપણા જે અ અ કેટલા બધા આપણે એવા એપ્લાયન્સીસ યુઝ કરીએ છીએ જેમાં કે પાણીનો બહુ જ ઉપયોગ થાય છે જેમ કે વોશ વશિંગ મશીન ડિશવોશર પછી આપણા ઘરમાં જે આપણે વોટર પ્યુરિફાય હોય છે તો એનાથી જે પ્યુરિફાયમાંથી જે પાણી નીકળે છે એનું વપરાશ કોઈ પણ કરતું નથી તો એને આપણને કમથી કમ અ આ કોધવા ઝાડવા સિંચવામાં પણ એનો ઉપયોગ કરવો જોઈએ તો એ પ્રમાણે આપણને પણ નાની નાની ટેવો છે એ બદલીને આપણે મોટા ફેરફાર લાવી શકીએ છે પછી આપણે જોઈએ કે આપણે જે ઝાડવા વાવાનું પણ આપણને કોઈને કોઈ અભિયાન કે કઈ એવી રીત ચાલુ કરવી જોઈએ કે કોઈનો આપણે બર્થ ડે હોય તો એમાં આપણને વૃક્ષારોપણ કરવું જોઈએ જેનાથી આપણે પર્યાવરણ પ્રત્યે પણ આપણી કોઈ જિમ્મેદારી નિભાવી શકીએ છીએ પછી આપણે જોયું હશે કે પ્રદૂષણથી જાગૃતતા માટે કેટલા પાંચ જૂન ના દિવસે આપણે પર્યાવરણ દિવસ મનાવીએ છીએ તો પર્યાવરણ દિવસમાં પણ આ વર્લ્ડ અ વર્લ્ડના દુનિયાના બેેઝ પર કેટલી બધી મીટિંગો અને કેટલા બધા અભિયાનો ચાલે છે કે નવીન નવીન પ્રકારથી એમાં બદલાવ અને જાગૃતતા લાવે છે કે પ્રદૂષણને બચાવવા માટે આપણે શું કરી શકીએ તો એમાં પણ આપણને ભાગ લેવો જોઈએ.
હા એ તો તમે સાચી વાત કહી એને મેં વાંચ્યું હતું કે એર પોલ્યુશન ના લીધે જ ને હર દર વર્ષે સાત મિલિયન લોકો મરી જાય છે ડબલ્યુ એચ ઓ ના અકોર્ડિંગ ડબ્લ્યુ એચ ઓ એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ના અને અ એર પોલ્યુશન ના લીધે તે આપણને હાર્ટ ડિઝીઝ પછી લંગ કેન્સર એ બધું પણ થાય છે વોટર પોલ્યુશન ના લીધે પછી કોલેરા ટાઈફોઈડ એ બધું થાય છે.
સાચું કહુ છો તમે તો આ બધે પોલ્યુશન પ્રદુષણ થી તો જો આપણેે એમાં આપણને બચાવવા માટે જો આપણે કોઈ પગલા ન ભરીએ તો આપે આપણું જ કાલનું ભવિષ્ય છીએ આપણે અંધકારમાં ધકેલીશું તો આપણને કાંઈ ને કઈ તો એના માટે તે પગલા ભરવા જ જોઈએ.
હા એ તો તમે સાચું કહ્યું. અને પોલ્યુશન ખાલી માણસો પર નહીં, પ્રાણીઓ પર બી કેટલું અસર પડે છે. આજે તમે જોયું હશે, કેટલા જાત કેટલા પ્રકારના અહ પ્રાણીઓ આમ એક્સિંક થતા જાય છે. એ છે જ નહીં આ દુનિયામાં, જેમ કે તમે નામ સાભળ્યું છે ડાયનાસોર, જે પહેલા હતા બટ હમણાં ના ની મળે.
હા સાચું કહો છો તમે, કેટલી પ્રાણીઓની અહ જાતિઓ છે તે વિલુપ્ત થતી જાય છે, એ પણ પ્ર પર્યાવરણમાં પોતાનું કોઈને કંઈ અસ્તિત્વ કે મહત્વ ધરાવતી હોય છે. તો ધીરે-ધીરે એ વિલુપ્ત થતી જાય છે. હા, તમે સાચું જ કીધું. તમે કેટલા બધા જે એ પ્રકારના અહ આપણે હવે આપણે જોઈએ કે કેટલા બધા સરકાર પણ અભિયાન ચલાવે છે કે આ ટાઈગરને સેવ કરવાને કરવા મા સે અને આપણે ગુજરાતમાં પણ ગીરનું જંગલ છે જ્યાં પણ અહ આ શેરોને મતલબ અહ જે ટાઈગર છે એમને સંરક્ષણ આપવામાં આવ્યું છે, અને જંગલ નહીં કાપવાના અને ત્યાં જંગલ કારણ કે આપણે જો જંગલ કાપી નાખીએ તો એ પ્રાણીઓ જઈને ક્યાં વસશે પછી એ માણસોની વસ્તી માં આવીને તો વસશે, એટલે એમના માટે પણ જે પર્યાવરણમાં અહ આપણને હસ્તક્ષેપ કરવો નહીં જોઈએ, અને એમની જે જગ્યા છે એ બી આપણને અહ સાચવીને અને સંરક્ષિત રાખવી જોઈએ.
હા. એ તો તમે સાચી વાત કહી. અને વધારે પ્રદુષણ હોવાથી આપડી જે ક્વોલિટી ઓફ લાઈફ છે તે બી ઘટે છે. જેમ કે અગર ધુમ્મસ હોય, ગંદુ પાણી હોય, આવજાત અહ એટલે આપડે પછી શહેરમાં રહેવું આપણને મુશ્કેલ કીલ પડી જાય છે, અને મિલકત ના ભાવ પણ ઘટે છે.
સાચું કહો છો તમે.
હા અને હોસ્પિટલ નો ખર્ચ વધી જાય છે.
હા, સાચું કહો છો તમે. ચાલો પછી મલીએ. પછી આ વાત તે પણ વિચાર કરીશું કે કાંઈ ને કાઈ આપણને પર્યાવરણના અને સુધારવા અને પોલ્યુશન ઓછું કરવા માટે કોઈને કોઈ તે આપણને કામ કરવા જ પડશે હવે.
હા, હા ચાલો
જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.
આવજો.